અરે મને આમાં એક ગડબડ થઈ છે એટલે મેં તમને કોલ કર્યો મને બોલો આપણેે એપમાં તો છે ને પેલા મને બતાવે સાતસો ને બાવીસ તમારી મિનિટ થઈ છે. એની નીચે છસો બાણું છસો બાણુઓ બતાવે છે. એલી વધે કે ઘટે.
વધવી જ જોઈએ ને એ તો કોલ પછી ની તમે કેટલી સેકન્ડ બોલ્યા હશો એ હશે.
પણ થોડી ને છસો બારીસ મિનિટ.
સેકન્ડ સેકન્ડ.
વેકેન્ડ માં આવે છે આ
હા સેકન્ડ માં જ આવતું હશે ને ચસ્ુ ભાવ કોલીંગ.
હા તો પણ તો એ તમારે તો વધવી જ
એ કોલ પર કેટલી સેકન્ડ બોલ્યા છો એમાં હ છે. તો પછી એક કોલ પર વધારે પણ તમે બોલી શકો છો બીજા કોલ પર તમે ઓછું પણ બોલી શકો છો ને.
અચ્છા ઓકે સમજીજી ગઈ હ વિદા વધી હા હા બરોબર છે. અને મેં સવાર જે મેસેજ વાંચ્યો હતું આમાંથી ડડીલીટ થઈ ગયું લાગે છે મને. એે લોકોઈ નવા પ્રોજેક્ટ ની વાત થયેલી છે ને.
હા નવા પ્રોજેક્ટ નો પ્રોજેક્ટ છે તમને કઈ ખબર છે.
હા હમ.
એશિયા નો પ્રોજેક્ટ છે તમને ખબર છે.
એઈ તમારે વાંચવાનું સ્ક્રીન પર આવે ને વાંચવાનું. વાક્યો વાંચવાનું
તો કેટલા આપે છે એમાં.
ખબર નથી મને એ ખબર નહ દેખાતુંચલી મારા ફોનમાં છે ને એકા બહુ જૂનો થઈ ગયો છે હવે મને લાડીથીની ઉમર થઈ ગઈ છે બીમાર પડે રાખે છે. હમણાં હેંગ પડી ગયો હતો. હા પણ હવે આ ખર્ચા ઓછા છે માનો છો કેટલા નથી જોઈ તો ખરજ થઈ રાખે છે અને એ એવું નથી કે આપણે ફાલતુ ના ખર્ચા આમ કર કરવા જ પડે એવા ખર્ચા થાય છે જરૂરી
જ્યાં જરૂરી હોય ત્યાં તો કરવા જ પડે સાચી વાત છે, ત્યાં કપાત ના મુકાય
હા એટલે પછી મારે કેટલા એ વખત થી, લેવો છે, તો લેવાતો જ નથી
પણ લઈ લવ ને હવે કઈ ઈએમ આઈ પર લો
અરે ઈ એમ આઈ કેટલા જો, અત્યારેને અમે વોશિંગ મશીન વસાવી્યું એનું ઈમ આઈ ભરી હવે અત્યંના એલજી આપણે ટીવી લઈશ એનું ઈમ આઈ ભરીશ પછી એકવા ગાર્ડ લઈ એનુંમઈ ભરીશું.
હા.
છોકરાઓના ફીસ નાઈમ તો ચાલતા રે ટ્યુશન ના સ્કૂલ ના
હા સાચી વા છે.
હા પાછું ઇલેક્ટ્રિસિટી નું બિલ આવશે ઓછું થોડી ના આવશે. ત્રણ જગ્યા એસી છે. એટલે
હા પણ અત્યારેાર તો વરસાદ છે, ને એટલે થોડું ઘણું ઓછું આવશે તમારે પણ પછી ગરમીમાં વધી જશે તમે એ
હમ.
પણ તમે અત્યારે ટીવીની તમને મને નથી લાગતું કે જરૂર છે, ફોન પર જોઈ લેવાનું
અરેબમાં ના મારા સાસુ આવે ને અહિયાં મા સાસુ ટી બી જોઈ છે, હવે હું મને થી. હોલમાં ટીવી નથી, ના ખાવાના તમે તો હું આવીશ તું જોઈશ ક્યાં આગળ મેં કીધું મમ્મી તમે ત્યારે બેડરૂમમાં જોજો ને હોલમાં ના ખાવ તો એક જો બિલ બી ના ખાતા ન ખાઈ જાય પણ બિલ પછી બધી જગ્યાએ આવે છોકરા હોય પછી જીત કરે મ તોધ અને પાછુ એ લોકો ભણવામાં નામ કે, આ દસમું ભણઈ જશે ને પછી ત્યાં સુધી નથીવા અને એમનું ટીવી ભલે આ ઈન મારા સસરા ગમે ત્યાં હરતા ફરતા હોય પણ ટીવી ચાલુ હોવું જોઈએ એમના કાનમાં ટીવી નો અવાજ આવવો જ જોઈએ જેયું. દરા તો ઘણી વખત એમ બેઠા, બેઠા સુઈ ગયા હોય, અને ટીવી ચાલુ હોય. તો એમને એમ થાય એ ટીવી બંધ નની કરવાનું હું સાંભળું છું. બલેને સુતા, સુતા પણ સાંભળું.
આ કં મેીનવું લાવ્યા છે. લોકોને હું ટીવી ના અવાજથી ઊંઘાવે છે, કદાચ એવું હોય શકે ને
હા હરીછા એ તરત આ તમે ટીવી બંધ કરો સાજવીનેમે ટીવી બંધ કરી દઈ કેમ બંધ કરું સાંભળતો તો ને અરે ભાઈ માણ છું, અને પાછામ ભર માયા નસ્કરા બોલતા હો.
હ. બનાવા લોકો ન કઈ અજબ તમારા ઘરમાં એકથીઈ્યા છે, મને એવું લાગે છે.
હા, હા અમારા નંગ છે, બધા હા નવરત્ન કહીએ ને એ વાત છે, અમારા ઘરમાં બધા અલગ, અલગ રત્નો ભરેલા છે.
ટીવી નો ખર્ચ તમને મોંઘો પડે પાછો એવું થઈ જાય
હા હાસ તો એ અને એના એ જોતા હોય ને મને તો કોઈ વાંધો નહીં પણ મેન તો મારે શું છે, છોકરાઓ દસમામાંછ ને. પછી હું ટીવી હોલમાં ના ખાવઉ ને હું અગર મારા કામ થી કશે બહાર ગઈ કરી હોય તો એ લોકો ટીવી જોવે ભણવામાં ઓછું ધ્યાન આપે એટલે તો
સાછી ના
મે એટલે હવે ટીવી નથી જોઈતું એવું હોય
હમ.
તો હા બેડરૂમમાં રાખો ખાલી બસ ત્યાં આગળ બી એવું નથી કે હ હું નથી જ જોવા દેતી જોુવા દઉં દિવસમાં એ લોકો પોતાની રીતે પંદર મિનિટ થી લઈને અડધો કલાક સુધી જોવે પણ અડધો કલાક થી ઉપર નહી જોવાનું
ઓ. પણ હવે આ કોરસ ના પ્રોજેક્ટ નું શું થયું ઓલું ઈમેજ વાળું કઈ બોલ્યા જ ન
હા એમાં છે ને એમાં જો ઈ પ્રોજેક્ટ તો ચાલુ જ છે પણ એ ભાવ નથી. ક્લિયર ભાવ નથી કેતા પછી એવું થાય કે કે આપણને કામ કરીએને ઓછું આપે તો મતલબ નહી. એટલા ઓ મને પેલા હા પાડે છે ના પાડે છે એવું બધું છે. પણ આમાં તમારે શું હોય કે એકદમ ક્લિયર હોવું જોઈએ. પર ઈમેજ કેટલા તમે આપો છો એવી રીતે પરિમેજ ની વાત જ નથી કરતા એ લોકો તો મતલબ નહી એવી રીતે
સાચી વાત છે ના ના આ વ આજકાલ તો આમાં પણ ફ્રોડ થાય છે ને આવું કામ કરાય લે છે પછી એ લોકો પછી પેમેન્ટ જ નથી કરતા
હા નઈ નઈ આ ભાઈ નો તો ભરોસો છે આપ
ના સુનીલ સુનીલભાઈ ને નથી આગળ નાનું કું છું.
હા હમ.
સુનીલ ભાઈ ન તો પછી કઈ આપડે કેહેવાય નહી ને બિચારા એમની પાસે જ ન આવેલા હોય તો આપડ ક્યાં
હમ એટલે પછી અટકેલા છે અને એ ના શું
મે હવે એના ગ્રુપમાં સ્ક્રીનશોટ મૂકે છે કે મે પેમેન્ટ કરું છું હવે કયા સ્ક્રીનશોટ મૂકે છે એકો એકસો પચાસ રૂપિયા ના સ્ક્રીનશોટ મૂકે છે. હવે એકસો પચાસ રૂપ એમાં શું થાય આજના જમાનામાં
એજ ને અને આમાં ઈ એ વચીવાળ જે છે ને સુનલભાઈ જેને કોર્ડિનેટર છે તો ઈ મને લાગે છે વધારે ગફલો ખાતો લાગે છે કે ન ન આપ તના મિુ મેરા સુનીલભાઈસે બાત હઆૈ વ તો મુજે જ્યાદા દે રહે તો આપ મેરે કો પેમન્ટ કે કામ દે સકતો હો નહી નહી ન એસાા એ હોતા ધર કામ કયુએ કા ભી લગ વો બાત અલગ હૈ મેરે કામ ક ભૂલ હો ના પછી સુનલભાઈ ને ફોન કર્યો હા એટલે સુનિલભાઈ કે મેને તો અમિતભાઈ સ મેને બાત કર લ હૈ બોલ દ હ સબ કર દેે વો મુજે કમ ભાવ દે આપ કુ અલગ ભાવ દે ર હો
તો રેટ જરા પ્રોપર એક ક્લયર કરવા દો તો મુે પતા ચલે. પછી મને એવું લાગ્યું કે આમાં ચ વાળો માણસ છે ઈ કઈક ગડબડ કરે છે એ મારી જોડે કઈક અલગ છે ને સુનિલ ભાઈ જોડ કઈક અલગ છે એટલે પછી મેં પ્રોજેક્ટ ના લીધે તમે બધા મહેનત કરો.
હા. એટલે પછી જો ઈ ડાયરેક વ્યક્તિ મારી સાથે હોત એ કોર્ડિનેટ કરતા હોત વાંધો ન પણ એ પોતે ડાયરેક્ટ કોર્ડિનેટ નથી કરીકતો
સાચી વાત છે, ના ના આ ધંધામાં પણ આવું જોય છે, ને તમે લોકો ઓછા વિશ્વાસ પાત્ર ના હોયને ત્યાં રોકાણ કરી કોઈ પણ જગ્યાએ અ આ તો ક હા ને હવે તમારી પાછ તમારા થ્રુ બધા આવ્યા, આવ્યા હોય પછી તમને જ પકડીને એવું બધ કે ટ્વિકલ બેન જ હતા ટવિકલ બેન ખબર ન હોય.
હા ખબર એને અરે એક વખત તમારે આવું થય ગયું હતું, આપડ વાત કરતા, કરતા આમ બધા વાત કરીને એક વખત ટ્રેનમાં આવે. મોટી થી, વાત કરતા હોય બધા આપણા ગુજરાત ની તામેટી હોય મોટી થી વાત કરવાની તો એમાં એક જણ છે ને નામ સાંભળી ગયું હશે કે જયંતિ ભાઈ પછી મારા અહીં આગળ આ પાર્ટી છે, પાર્ટી બધા વાત કરતા હતા તો અજાણી વ્યક્તિ છે, ને અમારા નામે લઈ ગયા એ ભાઈ પાસે ગયા. જો ભાઈને મોકલો છે, તમારા પેમેન્ટ માટે રીના હાર્ડવેર અને ખોટી ચિઠ્ઠી બનાવીને લઈ લો ઓકે હવેલી. પાકા ની ચીઠી હોય, તો ઓ લી હોય કો કાચાની ચીઠી તો આપણે નોર્મલી એમનેપીએ ને તો કાચાની ચિઠ્ઠી બનાવાને લઈ ગયું કે કાચાની ચિતિ હો એટલે તમારે કેશ આપ હો તો પછી કે હું કેશ આપું છું, અને તને રિસીપ ની સાઈન આપો તો લ સાઈન તો ગમે તેવી રીતના કરી દીધી. અને પછી શું કરે ખબર છે, એેલા ભાઈ કીધું બી કરા એટલા હું ફોન કરીને કન્ફર્મ કરી દઉ કરીને અને એવું થયું કે વખતે મારા સસરા નો ફોન બિઝી આવતો હતો. તો ઓલા માણસે શું કર્યું અરે જાણે તો ના મેં હું ના બોલ દિયા સાઇન લિયા હૈ ના, આપકા મેરા ભી સાઇન આપને લિયા ના ફ ક્યા ફરક હૈ ઠીકે એવી રીતના કર થોલા માણસ ગરાગી હશે દુકાન વાળા એ છોડી દીધું અને તમે માનશો પછી જયારે મારા, સસરા ફરીથી માણસે મોકલા એમની પાસે તો ઓલા ભાઈ ન જયારે ફોન આવ કે, મેં તમને પેમેન્ટ આ મોકલાય કે ક્યાં મોકલાય્યું છે. ક્યાં ના કે મારે તો કોઈ એવું માણસ નથી. અને આવું થય અને ખરેખરમ સિરિયસલી કહ છું, આવું બનેલું હતું. એટલે આપણે ગમે ત્યાં જાહેર માં વાતો કરવી ને તો, આપડે કઈ ને પીઆઈઆઈ આપવું જ નહીં પોતાની ઓળખાણી ન આપવાનીને શું કરેને શું નહી, ક્યારે ટ્રેનમાં વાત ન કરે
ના, ના આ ઓલું તારક મેહેહતામાં પણ આવું જ થયું હતું ને તમે જોયો હશે એપસોડ
ના નથી જવાબ
નથી છે.
હું તો બહ ટીવી ઓછું છું, હું, હું. ટીવી જોતી જ નથી ચોવીસ કલાક માં એક મિનિટ બી મને જોવાનો ટાઈમ ન મળે ક્યારેક એવું મૂળ થયું ને છોકરાઓ હોય રજા હોય તો એક જજમે લ અમે રાતના બાકી ક્યારે કોઈ ટીવી સિરિયલ ને કારણ કે, એટલું બધું એ ડબિંગ કરું ને તો પછી મને ઘંટાળો આવે જોવાનો.
સાચી વાત છે.
હમ.
ચલો આપણો અંત આવી ગયો છે.
હા સારું તો ચાલ મળીએે પછી આ વાત કરી.
ચાલો આવ.
મને બહુ ગમે આવ છો.
હજુ લેવો છે તમારે આગછ.
હા પછી ફોન કરજો મને મિત્ર હું કરું તમને.
સારું તમે ફ્રી થઇ જાાવ એટલે કેજો.
હા બસ હું ફ્રીજ છું હમણાં ફોન પછી ચલો બાય.